હા
ફોન, કર્યો તો તમે
એ એવું કેહેવા માટે કે પેલા વખતે જે વાત થઈ તી ને એડમિશન ની વાત ચાલતી તી તો, એ છોકરીને એડમિશન મળી ગયું છે કાવ્યા, કરીને છોકરીનું નામ કીધું હતું મેં તમને
હા, હા, બરાબર યાદ આયુ યાદ આયુ
હા, એ છોકરી નુ એડમિશન થઈ ગયું એમ જે પટેલ કરી ને જે કોલેજ છે, ને એમાં
બરાબર હા
એણે ત્યાં બેસી
હા, બોલો ને કયો કોર્સ કરાય એમણે
હા, તો એમાં એણે બીસીએ, બીસીએ નો કોર્સ લીધો હતો, ફાઈનલી એણે ત્રણ, ચાર, કોર્સ જોયા તા
હા, બરાબર, બરાબર
પછી લાસ્ટ એ ડિસિઝન પર આવો કે બીસી એ કરવું જ છે, એમ કોમ્પ્યુટર લાઈનમાં જવું છે એ રીતે
હા, એમને ઇન્ટરેસ્ટ હશે કોમ્પ્યુટરમાં એટલે
હા, તો ત્યાં જે વડોદરા સાઈડ કોલેજ છે ને ત્યાં એણે એડમિશન લીધું પણ, હા, સારી એવી કોલેજ છે કે સારા એવા અમાઉન્ટ ફીની અમાઉન્ટ સારી છે કે
હા, ઓછામાં, બહુ બધી ફેસિલિટી છે, હા
બધી બહુ ફેસિલિટી છે ત્યાં કે અને એક્ટિવિટીઝ બી બધી બઉ છે, જન્માષ્ટમી કરે છે છે દહી હાંડી બી જ દિવસ કરે છે, નવરાત્રી કરે છે, બેિવ
હા એ બી સારું કેવાય કે અત્યારે તો બહુ સારા ફેસ્ટિવલ ઉજવે છે, એ લોકો હા એટલે એ લોકો સારું ને સ્ટુડન્ટ ને બી ફાયદોે એ લોકો
હા સ્ટુડન્ટ ને પેલું કેું એક્ટિવિટીઝ બધી અલગ અલગ હોય ને તો ઇન્ટરેસ્ટ આવે કોલેજ જવામાં કે હા ભાઈ આ એક્ટિવિટી જાય તો જઈ
હા નહી તો પછી એમને કોલેજ બોરિંગ
હા પછી ખાલી ભણવાનું ભણવાનું. કરે ને તો કંટાળી જાય એ લોકો
એજ ને આખું અરસું એકર સ્કૂલ જેવું જ લાગે એમાં કોઈ ફરક જ ના લાગે. પેલા બટર ના દબાઈ શકે.
ભણવાની બાબતમાં. બી સારું છે, અને આવી રીતે એક્ટિવિટીઝની બાબતમાં બી સારું છે, સ્કૂલ જેવી ફિલિંગ નહી આવતી પછી બધા ડેસ બી સેલિબ્રેટ કરે છે, હમણાં જે લોકોને સિગ્નેચર ડે. અ પછી સારી ટ્રેડિશનલ ડે હતો જેમાં પછી કલ્ચરલ ડે બી હતો. અ ગ્રુપ ડે બી હોય છે. જેમાં એ લોકોને એક જ ગ્રુપના અરે એક જેવા જ કપડા આખા ગ્રુપે પહેરીને થીમ હોય છે, એવી. પછી અ પેલો કોયો ડે હા બોલીવુડ ડેબી હતો કે ગમે તે એક્ટર બનીને આઈ શકાય એ રીતે એમાં તો બધા બહુ ફની ફની એક્ટર બનીને આવે એક તો મંજુલિકા બનીને આ
એનાથી તો બધા બીજા મંજોલિકા થી તો
હા. પછી એક છે, ને પેલું પુષ્પા અને શ્રીવલ્લી વાળા એક્ટર બન્યા તા પુષ્પા મુવી ના. હા પછી એક એનિમલ વાળો. બન્યો તો. એનિમલ મુવી વાળો એક્ટર બન્યો હતો એ રીતે બધા અલગ અલગ એક્ટર બનીને એમ એટલે એન્જોય કરતા હોય છે, એ કોલેજમાં.
હા એ સારું ને સ્ટુડન્ટ ને મજા તો આવે.
હા, સ્ટુડન્ટને ઇન્ટરેસ્ટિંગ લાગે કોલેજ કે, હા ભાઈ જવું છે એમ
હા, એજ ને પછી આખો એમે પીટી હોસ્ટેલમાં રેતા હોય એ લોકો તો બહુ બોરિંગ લાગે પછી
હા, હોસ્ટેલ વાળા ને તો વધારે બોરિંગ લાગે
આખો દિવસ તઈન તઈ એક જગ્યા પર એમે ઘરથી દૂર એ લોક કોઈટલે
હાઘર થી દૂર એટલે એ લોકો વધારે કંટાળે એટલે આવું બધું હોય ને તો સારું લાગે એ લોક
હા એજ ને એમને તો બધું જાતે કરવાનું પછી ભણવાનું અભી તઈ
હા, બધું બધી વસ્તુ જાતે કરવાની પણ હવે તો હોસ્ટેલ માં બી બધી સારી ફેસિલિટીઝ આપે છે, કે કપડા બી એ લોકો ના વોશિંગ મશીનમાં ધોવાય પછી કચરા પોતા કરવા વાળા બહેન આવે છે
હા, એટલે એ લોકોનું કામ ઓછું રે
જમવાનું બી બેસ્ટ મળી જાય છે, રોજ અલગ અલગ એટલે વાંધો નહી આવતો ખાલી એ લોકોને ભણવાનું અને બસ પોતાના -નાના મોટા કામ કરી લેવાના
પડે ખાલી રૂમમાં
હા, એ લોકોને થોડું ક્લીનલીનેસ પોતે રાખવું પડે
હા પછી બાકી કી તો વાંધો નહી આવતો હવે તો
હમ, બાકી ઘરે જેવા કામ કરાવે ને મમ્મી એવા કામ તો નહી, હોતા ત્યાં
હા હ એ બી છે ઘરે વધારે હોય હવ એતો થાય, થાય
છે, પણ અમુક હોસ્ટેલમાં બાજુ ખાવાનું બી એવું આઈ જાય હ, કે ગમે તેવું ખાવાનું બનાવી દે તો પાછી એ લોકો ન ખાવાનો ખર્ચોબી વધી જાય બહાર ખાય એટલે
હા, એ બી છે જોકે એ અમુક લોકો વધારે લઈ લેજ છે પણ સામે ફેસિલિટી બી આપી દે એટલે વાંધો ની આવતો
હા, એજ ને પર હોસ્ટેલ ના છ મહિના મહિના ના કે વરસ ના પચાસ હજાર એવા હોય છે સારી એવી હોસ્ટેલ જોવા જઈએ ને તો હા, એ ફેસિલિટી પ્રમાણે પૈસા લે છે પાછા
હા, એજ ને અમદાવાદ ને એ બાજુ તો વધારે પાછું
હા, એ બાજુ હાઈ સ્ટાન્ડર્ડ હોસ્ટેલ હોય છે ને એટલે
હા, જે આપડે આ બાજુ ઓછું એમ
અને અમુક હોસ્ટેલમાં તો પોતાના પર્સનલ રૂમમાં પીસી બી અવેલેબલ હોય છે એ લોકોના
હા, એટલે એ લોકોને કામ તો થાય એક વાર હા એ બહુ સારું પડે
હા. અ સમથિંગ એને એક એસી હજાર કે એક લાખની આસપાસ એની ફીસ હોય છે, એક વર્ષની. પણ એ લોકો ત્યાં બધી ફેસિલિટી સારી આપતા હોય.
હા, એટલે પછી ફી તો ઊંચી લેજ ને એ લોકો
હા.
એ ભી છે. જોકે અત્યારેાર તો બધે એવું જ થઈ ગયું છે, એટલે મોસ્ટ ઓફ વાંધો નહી આવતો અને હવે તો ગર્લ્સ ના નહ બધાના હોસ્ટેલ અલગ હોય છે.
હા, એજ ને એ સારું હોય શકે ગર્લ્સ ને બોઈસ ની હો.
અલગ હોય છે, હા તો બધાને બો પ્રોબ્લેમ થઈ જાય ધ એટલે અડધા લોકો મુૂકતા નહી હોય હોસ્ટેલમાં બધાને.
હા પેરેન્ટ્સ ને બી વિશ્વાસ રહેે ને. ટ્રસ્ટ રહે કે હા ભાઈ મારું છોકરી કે છોકરો સેફ છે, બધી છોકરીઓ સાથે.
હા એજ ને તોજ મોકલેને.
હા અને જે હોસ્ટેલના એ લોકોને ફેસિલિટી આપવા વાળા બી હોય છે ને વોર્ડન્સ. એ ભી મોસ્ટ કેટલી વુમન્સ જ હોય છે. જે છોકરીઓમાં હોય છે. અને જે બોઈજમા હોય તો એ જેન્ટસ હોય છે એટલે
એ લોકો ન સરાઉન્ડેડ સેફ રે એમ. હા.
એડજસ્ટ થઈ જાય એ લોકો એમની જોડે.
હા એજ ને બાકી તો નામ જ. જ ની તો અડધા લોકો મો. મોકલતા જ નથી એટલે અને એમને એ જ રીતે ભણાવાનું પછી ના થયા. કડમ.
હા અને વુમન્સની એ લોકો સેફ્ટી બી એટલી રાખતા હોય છે કે, આટલા વાગ્યા પછી બહાર નહી નીક.
બહાર નઈ નીકળ હ એની માટે પેરેન્ટ પરમિશન લેવાની.
હા પેરેન્ટ્સની પરમિશન જોઈએ પેરેન્ટ્સને અગર એ લોકોને કોલેજથી આવતા કે ગમે ત્યાંથી લેટ થઈ જાય ને તો બી એ લોકો પેરેન્ટ્સને કે એ જે ગર્લ નો કોન્ટેક હોય તો પેલા એને કોલ કરે કે ભાઈ શું થયું કેમ લેટ? થાય છે એવું તેવું અને જો એ રિસીવ ના કરે તો એના પેરેન્ટ્સ કરે કે ભાઈ તમારી ગર્લ આ રીતે બહાર ગઈ છે તો રિસીવ નહી કરતી
હા તો પેરેન્ટ્સ ને જાણ રે ને કે આપડે કઈ છીએ ને કઈ નહી.
તો એમની છોકરીઓનું બી એ ધ્યાન રાખી શકે. કે ત્યાંથી કે
કઈ જાય છે હા.
હા.
એન વગર તો બાકી હા એજ ને એ બહ સારી વસ્તુ. તો છે પણ
હા એટલે બીજાના. કોન્ટેકમાં રે ને તો સારું કે ફાઈ જાય અને પેરેન્ટસને બી એમ વિ વિશ્વાસ રહે કે ભાઈ વાંધો નહીં. ચલો.
હા એજ ને અને એમે બે ત્રણ છોકરી ઓળખીતી હોય આજુબાજુ તો તો પહી સારું રે.
હા એક. કચ્છ સિટીની હોય ને પાછું એક જ કાસ્ટની હોય કા તો એક સિટીની હોય
તો ઓળખીતા પ્રમાણે સારું લાગે આપણને બી
એજ ત્યાં તો પહેલેથી જે કો સ્કૂલમાં થી ભણી ને આયા હોય
ત્યાંના જ હોય હા
આખું ગ્રુપ આવ્યું હોય બે, ત્રણ છોકરીઓનું તો એ લોકોને વધારે અગવડ ના પડે ફાઈ જાય એકબીજા જોડે ફટાફટ
હા, એમથી પછી એ લોકોને કામ બી સીધે થાય તો, ભઈ ઝઘડો થાય
હા, એટલે ઈઝીલી બધું મેનેજ કરી શકે એ લોકો ટાઈમ છે કોલેજ નું કામ છે એ રીતે તે અને સમજણ બી એ લોકો ની વધે ત્યાં રહેતા રહેતા મેચ્યોર થાય બધું પોતાના માથે આવે ને કામ હ એ લોકોનો સ્વભાવ
કો દિવસ ના ફાવે, હા, એજ ને કોક ને કોક દિવસ ના ફાવે તો કામ તો લાગે બધા
હા, એકબીજાના કામ લાગી જાય
હા એટલે એ વસ્તુ તો બહુ સારી છે.
વ્યક્તિ જોડે મળે ને એટલે બધું અલગ અલગ વ્યક્તિ ના સ્વભાવથી એ લોકો ટેવાય
હા બાર જઈને ફાવે.
બધી સમજણ પડે દુનિયાદારી ની કે કેવા કેવા લોકો હોય. છે કે અલગ અલગ એક્સપિરયન્સ થાય માણસ. માણસોના
હા એ ભી છે એક તો એજ ને પછ આગળ જઈ એમને અલગ અલગ લ હા.
જો મારે તો એને વધારે આમ સમજણ શક્તિ વાળા હોય બધું પોતે કરેલું હોય એને કામ એટલે.
હા એ લોકો પોતાના પણ છેલ્લે આગળ જઈને એમને પ્રોબ્લેમ ના થાય ને કે આવા લોકો નહી મળ્યા એવું ના થાય એમ.
હા પછી એ લોકોને એમના વર્ક માટે બી બહાર જવાનું થાય કાતો ઇનકેસ આઉટ ઓફ કન્ટ્રી બી જવાનું થાય ને તો બી એ લોકો ને બહુ વાંધો ના આવે કે ગમે તેવી વ્યક્તિ એ જોડે સેટ થઈ
સેટ થઈ જાય એક વાર હા, હા, એ બી છે
હા સારું, ચલો મને કોલ આવે છે, એક બીજો હું એ રિસીવ કરી લઉ પછી તમને શાંતિથી કરીશ
નિ વાંધો ની હ
હા, સારું હા, હા